તો જે કેમ છો તમે?
એકદમ મજામાં તમે કેમ છો?
હા મને તો મારા ઘરે બધ ધા સારા છે. તમારા ઘરે તમારા પરિવારણ બધા સારા છે ને?
હા એકદમ બધા સારા છે અને હાલમાં તો જે તહેવારો આવી રહ્યા છે એની ઉજવણી અંગેનું કામકાજા હાથ ધરવા બેસી રહ્યા છે. તમે કેમ છો તમારી બાજુ પણ હાલમાં તહેવારો આવી રહ્યા છે તેની ઉજવણી ધામધૂમથી કરતા હશો ને?
હા અમારા ગામમાં તો તહેવારો જે આવે છે આપડા ધાર્મિક તહેવારો આપડા જે દેશના તે બધા ખુબ ધાર્મિક રીતે ઉજવે છે. અને બધાા સારી રીતે બધા સાથે રહી છે અને બધા તહેવારીને આનંદ માે છે એટલે કે આપણે જે તહેવારો છે તે આપણે તહેવાર મનાવવા જ જોઈએ કારણ કે આપણે તહેવારોને લીધે જ આપણા ઘણા બધા સંબંધો સારા થઈ જાય છે. એટલે કે આ તહેવારો જે આવે છે સિઝન પ્રમાણે જેમ કે હમણાં તો આપણે આવી રહ્યો છે એમ કે તહેવારોમાં ગણેશ ચતુર્થ થી તે પણ એકદમ ધાર્મિક તહેવાર છે. ધા હમણાં તો જે ગણેશ ચતુર્થી તે તો ખુબ આજકાલના આપણા દેશમાં ખૂબ પ્રસિદ્ધ છે. કારણ કે ઘણા બધા લોકો આમ જે ગણેશ ગણેશ ભગવાનની ઘણી સારી પૂજા કરે છે દસ દિવસ અને તે દસ દિવસથી અલગ જ હોય છે ત્યાંના કારણ કે ગણેશ ચતુર્થીથી મને પણ ખૂબ ગમે છે કારણ કે ગણપતિ બાપાને આપણે પૂજા કરવાની એ દસ દિવસ તો કઈ અલગ જ મજા હોય છે. ને બાપા પણ આપડા સાથે બેસે છે મ મજા કરે છે એટલે કે એ પણ વિચારતા હોય છે આપડ જે ભોગ ચડાવે છે બાપાને નવા નવા તે બાપાને ખૂબ ભાવે છે. કારણ કે જેમ કે મોડક એમનું ખૂબ ફેમ એટલે કે એમને ખૂબ ભાવે છે અને ખૂબ ખાય છે. એટલે કે જે ગ ચતુર્થી આવે છે તેથી એના આગલા એક મહિના પહેલા જ અમે જે એમની મૂર્તિ જે લાવવાના હોય છે અમારા જે ફળિયામાં તેમાં પહેલા બુકિંગ કરી આવ્યા છેએ અને અમારા તા ઘણા બધા ફળિયાના લોકો છે તે આ ગણેશ ચતુર્થી પ્રત્યે ખૂબ અમને પ્રોત્સાહન કરે છે અને બધા અમને સપોર્ટ પણ કરે છે. અને અમારા જે ગામમાં મોસ્ટલી જે મૂર્તિ આવવાની હોય છે તે અમ તો બધા જે સ્પોન્સરો છે તે પહેલા નક્કી કરવામાં આવે છે કે કો ક્યારે મૂર્તિ લાવે છે એટલે કે એ સારું છે અને બધા લોકો ખૂબ દાન પણ આપે છે એટલે ગણપતિ પપ્પા ને ખૂબ પૂજા કરે છે અને ખૂબ માને છે શ તમારા જે ફડિયામાં ગણપતિ જે ગણેશ ચતુર્થી આવે છે ત તમારા ગામમાં કેવ માહોલ હોય છે?
અમારે ત્યાં પણ ખુબ જ ધાર્મિક તર માને છે અને ગણપતિ બાપ્પાનો જે તહેવાર આવે છે તે પણ ખુબ જ ધામધૂમથી ઉજવે છે પહેલા શું છે કે જયારે ગણપતિ બાપ્પા વિસર્જન કરીએ ત્યારે જ અમે ડીજે કે પછી બેન બોલાતા હતા પરંતુ હાલમાં શું છે કે અમારી બાજુ પણ આ જે ટ્રેન્ડ આવી ગયો છે અને લોકો હવે તો જયારે આગમન કરીએ છી ત્યારે પણ સારો એવો ખર્ચો કરીને અમે ડીજે બોલાવી છીએ અને હાલમાં પણ હમણાં જે ગણેશ ચતુર્થી ત્યારે પણ અમે એવું ધામધૂમથી બાપાને લાવ્યા હતા એમના વિસર્જન પણ અમે ધામધૂમથી કર્યું હતું અને એમની જે પૂજા કરી હતી તે પણ ખુબ જ ધામધૂમથી કરી હતી. અને એ તહેવારની મેન હુ જે હોય છે તેનું મેન પાછળનું કારણ એ છે કે લોકોમાં જાગૃતિ રહે અને લોકો સાથે મળીને રહે એ એ એંગલ થી પણ આપણે જે બધા તહે તહેવાર છે તેની ઉજવણી કરવામાં આવે છે. અને તહેવારની ઉજવણી તો થવી જ જોઈએ અને ખાસ કરીને જે ગણેશ ચતુર્થી છે, પછી રક્ષાબંધન છે, જે ભાઈ બહેન નો તહેવાર છે એમ ઘણા બધા તહેવારો છે એની ઉજવણી તો કરવી જ જોઈએ અને મેં તમને જણાવું કે રક્ષાબંધન એ પણ ખુબ જ પવિત્ર તહેવાર છે એમાં પણ ભાઈ બહેનો એકબીજાને રાસે રાખડી બાંધે છે અને કેટલાક ભાઈ લોકો જેલમાં હોય તો જેલમાં પણ એમની રાખડી બાંધવામાં આવે છે. કેટલીક ભાઈ ભાઈઓ કે દૂર રહેતા હોય તો તેમને કુરિયા દ્વારા તેમની બહેનો દ્વારા રાખડી મોકલવામાં આવે છે એમ ઘણી બધી રીતે રાખડી તો બાંધવામાં આવે જ છે અને તહેવાર પણ ધૂમધૂમ સૂજવવામાં આવે છે અને તહેવારોમાં અમારે ઘરે શું હુ છે કે મીઠાઈઓ બનાવવામાં આવે છે જાત જાત થી નવી નવી વાનગીઓ બનાવવામાં આવે છે. અને ખૂબ જ મજા પણ આવે છે અને હાલ માટે શું છે કે જે દિવાળીનો તહેવાર હોય છે તે પણ અમે ધામડૂવું જોઈએ છીએ અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો તેની તૈયારી પણ ચાલુ તો કરી દીધી છે. અને સાથે સાથે નાના બાળકોને અમે હજુ દિવાળી ના એમ તો પંદર થી વીસ દિવસ વાર છે પરંતુ અમારે ત્યાં અમારી બાજુ તો ફટાકડા ફોટવાના ચાલુ પણ થઈ ગયા છે ઘરમાં મીઠાઈઓ પણ બનવા લાગી ગઈ છે અને સગાડી સંબંધીઓ જે મામા ના છોકરા હોય છે પોય ના છોકરા હોય છે એમ માસી ના છોકરા એમ ઘણા બધા લો કો ઘરે રહેવા માટે પણ આવવાના છે એટલે ખુબ જ મજા આવી જશે અને અમાર કરતા જે અમાર ત્યાં બાળકો છે તેમને ખુબ જ મજા આવશે કારણ કે અમે જે મજા કરલી બાળપણમાં તેવી મજા એ લોકો પણ કરશે અને ફટાકડા ફોડશે એટલે ખુબ જ મજા આવે છે. અમાર બાજુ પણ આ દિવાળીનો તહેવાર ઉજામાં આવટો હશે ને ધામધૂમ જે
હા કારણ કે દિવાળી ના તહેવારમાં તમે જાણો છો કે આપણા બાજુને આપણા ઘરે એમ કે મહિના પહેલા કે દસ દિવસ પહેલા આપણા ઘરની સફાઈ કરવા માંડે છે અને દિવાળી ન તહેવાર તો ખુબ પ્રચલિત છે આપણા દેશનો એટલે કે આપણા દેશનું તેહવાર આપ વિદેશોમાં પણ ખુબ પચલિત છે. આથી વિદેશોના લોકો હોય છે તે પણ આપણા તહેવારો મનાવતા હોય છે. કારણ કે આપણા જે બધા ધાર્મિક તહેવાર હોય છે તે વિદેશોને પણ ખૂબ ગમે છે. અને આપણા દેશમાં આવે છે હરે ભરે છે અને આપણા દેશની સંસ્કૃતિ સંસ્કૃતિ બધા સાંભળે છે અને યોગ્ય રીતે એ લોકો પણ આવા તહેવાર ઉજવે છે કારણ કે આપણા જે બધા તહેવારો છે તે ખૂબ પ્રચલિત છે અને બીજા લોકો ખૂ કરે છે એટલે કે વિદેશોને જે વિદેશોમાંં જે રહે છે તે ત્યાં પણ એ લોકો મનાવવામાં આવે છે આપણા જે આપણા દેશના જે વ્યક્તિ છે તે ઘણા બધા વિડીયો શો માં ઘણા બધા બહારના દેશોમાં પણ જાય છેને ત્યાં બ ત્યાના લોકો બધાને સમજાવે છે અને બધાને પણ ખૂબ જાણ કરે છે એટલે બધા લોકોને એમ તો સોશિયલ મીડિયા પર કે પછી એ લોકો ખૂબ એમ પણ પેલુ હોય થી લોકોને ખબર પડી જ જાય છે પરંતુ આપણા આપણા જે દેશના લોકો છે તે મોસ્ટલી આ બધા વિડીયો શો માં ફરતા જ હોય છે ત્યાં પોતાનું કામ કરે છે અને ત્યાં ઘણા વર્ષો રહેહી છે એટલે કે આપણા દેશમાં બીજા દેશમાં જાય છે પૈસા કમાવા માટે અને ત્યાં પણ આપણા જે ધાર્મિક તહેવારો હો છે તે લોકો મનાવે છે એટલે કે આપણા દેશના જે તહેવારો છે તે ખૂબ પ્રચલિત છે અને દિવાળીમાં તમે કીધું કે અરા ગામમાં તો અને અમારા ગામમાં દિવાળી કેવી રીતે મનાવા છે. લે અમારા ગામમાં દિવાળી ખૂબ સારી રીતે અને ધાર્મિક રીતે મનાવામાં આવે છે અને અમારા ગામમાં ઘણા બધા લોકો દિવાળી પ્રત્યે ખૂબ આગળ છે અને દિવાળીમાં શું કરવું જોઈએ અને બધી ઘણી બધી પૂજા પણ કરે છે એટલે કે અમારા ગામમાં દિવાળીના આગલા દિવસ એવી સા તમે જાણો છો કે સાલમુબારક કરવામાં આવે છે અને આપણા દેશની એમ તો ધાર્મિક પદ્ધતિ છે કે સારમુબારક કરીને નવ નવ સાલની શરૂઆત કરવામાં આવે છે અને આપણે સવારમાં ઉઠીને બધાના ઘરે જઈએ અને સારમુબારક કરીએ અને બધાના વડીલો હોય છે તેમને પગે પડીએ એટલે બધાને આપણા જે આપણા કરતાં જે મોટા હોય છે. તેમને પગે પડીેને આપને જે મોટા લોકો આપણને બક્ષીસ આપે છે એવું કરતા હતા આપણે પેલા નાના હતા અત્યારે હમણા પણ કરીએ છીએ અને આપણને બધ સારી રીતે આપણને લોકો કરે છે એટલે કે દિવાળી ન જે તહેવાર આવે છે ત્યાં આપણા બધા ઘણા બધા લોકો સાથે આપ જે વ્યવહ ખરાબ હોય છે તે આપ સુધરી પણ જાય એટલે કે જે ઘણા બધા એમ લોકો આપણે એને બોલતાની હોય અને પછી આવા તહેવારોમાં આવીને બોલે તો આપણા જે વ્યવહાર સારા થઈ જાય છે એટલે કે એવું આપણે માન પલું રાખવું જોઈએ અને બધા સાથે બોલવું જોઈએ અને દિવાળી ના તહેવારમાં તમે જાણો છો કે બધા ફટાકડા ફોડે છે. અને અમારા ગામમાં પણ ઘણા બધા લોકો નાના નાના છોકરાઓ છે પછી અમારા જે ઉંમરના આધર વસ્ષથી ઉપરના ઘણા બધા યુવાનો છે તે પણ ફટાકડા ફોડે છે અને અમારા ગામમાં તો એવો મેળો પણ ભરાય છે. દિવાળીનો કે એટલે કે મહાશિવરાત્રી નો ત્યારે પણ અમારા ગામમાં દિવાળી એટલે જે મેળો ભરાય છે ત્યાં બધા ઘણા બધા લોકો આવે છે અને ખુબ સારો મેળો ભરાય છે અને અમે મેળોમાં અમારી દુકાન પણ ખુલે છે જેમ કે ફટાકડાને જે અમારા બધા નાના નાના જે યુવાનો છે અધર વસ્ ઉપર પૈસા કાઢીને અમે દુકાનો પણ રાખીએ છીએ અને જે પણ પ્રોફિટ થાય લોસ થાય એવું અમને કઈ નથી. પરંતુ અમે શોખ કરીએ છીએ અને દિવાળી મેળાની મજા કરીએીએ એટલે દિવાળીમાં આપણે આવા ઘણા બધા સગર સંબંધી આપણા ઘરે આવે છે પછી આપડા ઘરે રહીએ છીએ તમે કીધું કે મામા ફઈ ના છોકરાઓ દિવાળી ના તહેવારમાં આપણા ઘરે આવે છે અને આપણા ઘરની એ બધા લોકો સાતે વાત ચીત કરે છે બા બેઠે છે અને ખૂબ મજા કરે છે એટલે મીઠાઈ લાવે છે અને ઘણા બધા વિવિધ પ્રકારની તમે જાણો છો દિવાળીમાં તો ઘણા બધા પ્રકારની મીઠાઈ જોવા પણ મળે છે. કેમ કે દિવાળી ના તહેવારમાં તમે જાણો છો કે સૌથી પ્રચલિત એવી તો મીઠાઈ એમ કાજુ કેતરી છે તે બધાને ખૂબ ભાવે. એટ મને પણ ખુબ ભાવે છે, અને મારા ઘરના લોકોને પણ ખુબ ભાવે છે, એટલે એ તહેવાર છે, આપણા બધા વ્યવહારો પણ સુધારી દે છે અને એ દિવાળીના તહેવારમાં આપણે ખૂબ મજા પણ કરીએ છીએ, અને દિવાળીનો તહેવાર આગળ જતા બીજો તહેવાર આવે છે, એમ કે નવરાત્ર્રી નવરાત્રીમાં પણ તમે જાણો છો, કે આપણે આપણા જે દેશની ધાર્મિક પદ્ધતિ છે, જેમ કે જેમ એટલે માતાજીની આપણે પૂજા કરીએ છેએ નવ દિવસ અને તે નવરાત્રીના આપડા નવ દિવસ બધા લોકો ગરબા રમે છે, એના ગરબા રમવાની તો મજા તે દિવસ અલગ જ હોય છે, એટલે કે આપણે તો આપણે દિવ આપે માતાજી ની પૂજા કરીએ છીએ પરંતુ જે નવ દિવસ આવે છે, માતાજીને તેને આપણેે યોગ્ય ધાર્મિક સ્થળ અને યોગ્ય રીતે આપણે મનાવીએ છીએ એટલે કે જે નવ દિવસ હોય છે, અમારા ગામમાં તો ઘણા બધા લોકો નવરાત્રી પ્રત્યે ખબ એટલે ખૂબ આગળ છે, અને બધા લોકો ખુબ સારી રીતે નવ દિવ તમારા ગામમાં પાર્ટી જેવી આવે છે, અને નવ દિવસ વગર માં આવે છે અને બધા લોકો આખા ગામના જે લોકો હોય છે તે યોગ્ય ટાઈમે યોગ્ય બધું કે મા માતાજી ની આરતી હોય છે, તે સમય આવી જાય છે પછી ગરબા રસ ન એ લોકો આનંદ માે છે, શું તમે નવરાત્ર્રીમાં કશે જાવ છો? ગરબા રમાં
હા એમ જોવા જઈએ, તો ગરબા માટે અમે ખુબ જ શોખીન છે અને મને તો ગમે પણ છે, અને અમારે ત્યાં ઘણી બધી જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવે છે, પણ અમારા ફળિયામાં પણ ગરબા ન આયોજન કરવામાં આવે છે કાર ફળિયામાં ખુબ જ મજા આવે છે, કારણ કે આપણા જ લોકો હોય છે, અને પરંતુ એ જોઈએ એટલ જે લોકોની ભીડ થ જોઈ તેટલી થતી નથી, તો અમારે ત્યાં બીજી પણ ઘણી બધી લોકેશન છે, ત્યાં અમે જઈએ છીએ અને બધ બધા જ દિવસે અલગ અલગ જગ્યા જઈને અમે ત્યાંના લોકોને જે ગરબાના નૃત્ય હોય છે, તે જોઈએ છે કેટલી જગ્યા તો કોમ્પિટશનમાં પણ ભાગ લઈએ છીએ અને અમને કેટલીક વખત ઈનામ પણ મળ્યા છે, અને કેટલીક વખત અમને નવું નવું શીખવાનું પણ મળે છે, કે કેવી રીતે જે આપણે ગરબા રમણ હોય છે, તેના સ્ટેપ કેવા હોય છે લોકો કેવી રીતના કરે છે, કેવાો પોશાક કેવા એટલે કે કપડાં કેવા પહેવાના પહેરવાના હોય છે, એમ ઘણ બધું જાણવાનું મળે છે, અને મજા પણ આવે છે, અને હવે નવરાત્રીનો તહેવાર જે પછી જે તહેવાર આવવાનો છે તે હમણાં જે હાલમાં એ ખૂબ જ પ્રચલિત થવા લાગ્યો છે, કારણ કે લોકો એના પ્રત્યે પહેલા પણ જાગૃત હતા અને હાલમાં પણ છે જે તહેવાર આવવાનો છે એનું નામ છે, ઉ ઉત્તરાયણમાં તો ખુબ જ મજા આવે છે, લોકોને પણ અમને પણ ખુબ જ મજા આવે છે, કારણ કે અમે પણ નાના બાળકની જેમ પતંગને ડોરી લઈને ઢાબા ઉપર ચડી જાય છે, કેટલીક વા જયારે અમે ગામડામાં રહેતા હતા ત્યારે અમે વાડીિયા પણ જતા હતા, પતંગ ચગાવા ખુબ જ મજા આવે પતંગ ચગાની અને બીજાને કાપવાની પરંતુ હાલમાં શું છે, કે જે નાયલન્ ડોરી આવી ગય છે તે તેના લોકો વધારે ઉપયોગ કરતા થયા છે પરંતુ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ નહી, એટલો બધો કારણ કે એના ઘણા બધા નુકસાન થતા જોવા મળે છે કેટલીક વા એને હાથ પણ કપાઈ જાય છે, ઘરો પણ કપાઈ જાય છે, એટલે એનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં અને સારા દોરથી પણ આ બધું કપાઈ જવાનો ભય રહેલો હોય છે પરંતુ સરકારશ્રી જે રૂલ્સ અને રેગ્યુલેશન બહાર પાડે છે, એનું આપણે પણ પાલન કરવું જોઈએ, જેથી એ રૂલ્સ અને રેગ્યુલેશન આપણા માટે જ છે, અને આપણને કંઈ થાય તો આપણી ફેમિલીએ ઘણું બધું સહેવું પડે છે, એટલે આપણે જેમ બને તેમમ આ બધા રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે, એને ફોલો કરો જોઈએ ચાલો આપડણે મળશું અને આવી આશા રાખું છું, કે ઉતરાયણ પર આપે સાથે મળીને પતંગ ચગાવીશું,
હા સારું ચોક્કસ